નમસ્તે કેમ છે.
નમસ્તે બસ મજામાં તમે કેમ છો.
બસ જો એકદમ મજામાં જમી લીધું.
હા બસ અવડે જ જમ્યું તમે.
હા બસ મેં પણ જમી લીધું કેવું વેકેશન કેવું ચાલે છે.
ખુબ સરસ ચાલે છે અને તમારું કેવું ચાલે છે વેકેશનમાં કઈક ગયેલા તમે.
હા હું તો ગામડે ગઈ તી મારા હું વેકેશન કરવામે તો દર વેકેશન ત્યાં જ જઈએ તમે ગયા તા કે નહી ક્યાંય.
હા અમે આબુ આબુ ગયેલા અમે. ખુબ મજા આવી ગઈ તો ચલો ને આપડે કોઈજ જો વાત કરી એમ ઇન્ટરેસ્ટિંગ હોય એમ.
હા મારે પણ હા મારે પણ કરવી છે પેલી ગામડાની જે જૂની પરંપરા અને જે આજના ડિજિટલ યુગ વન વચ્ચે જે સંતુલન છે ને એના વિશે આપણે વાત કરીએ એમ.
બહું સરસ આમ વિષય છે અને મને તો લાગે છે કે આજના ટેકનોલોજીના જીવનમાં સરળ બનાવે છે અને પણ પરમ્પરા પણ એટલી જ મહત્વપૂર્ણ છે ને.
હા બિલકુલ પેલા લોકો તો સવારે વહેલા ઉઠીને. બધા સાથે બેસીને નાસ્તો કરતા હતા હવે તો આપણે જોઈએ છે કે આમ દરેક વ્યક્તિઓ પોતાના ફોનમાં જ બિઝી હોય કોઈ જઞ જોડે બેસીને જમવાનો ટાઈમ પણ નઈ હોય
હા એ અને મોટી આ બદલ વાત છે પણ ટેકનોલોજીને દોષ આપી શકાય તો નહી ને આપણેે તેનું યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ હું તો એવું માનું છું.
હા એકદમ સાચી વાત છે ટેકનોલોજી ન તો આમ જોવા જઈએ તો વાંક છે પણ અને નથી પણ એ તો આપણા હાથમાં છે કે આપણે કેમ કરવું મારા તો દાદા દાદી છે ને રોજ સાંજે વાર્તાઓ કેમ અને અને આ પરંપરાથી તો બાળક લોકોને ઘણું શીખવાડે
હા બિલકુલ સાચી વાત અને આજના બાળકો તો છે ને આમ યુટ્યુબ અને મોબાઈલ પર આમ વધારે જ સમય પસાર કરે છે તેથી એમની આંખ અને બધું જ આમ નબળું પડી જાય છે.
હા એ હા બહુ જ નુકસાન થાય આંખોને ચોવીસ કલાક આપણે સ્ક્રીન સામે રાખીએ ટીવી હોય મોબાઈલ હોય તો હું તો એમ કહું કે આપણે બંને વચ્ચે આમ સંતુલન લાવી શકીએ છેીએ ને.
હા ચોક્કસ ને અને ઉદાહરણ તરીકે આમ રોજ એક કલાક તો આમ મોબાઈલનું વિના આમ કુટુંબ સાથે તો બેસવું જ જોઈએ તો એવી શકે એવી રીતે આપણે આમ લાવી જ શકીએ આમ સંતુલન તો.
હા એ તો છે બહુ સરસ વિચાર છે તમારો હા થીક તો આપણે સંબંધો મજબૂત પણ બને.
હા બિલકુલ સાચી વાત આપણેે જો જોડે સાથે બેસીશું અને વાતચીત કરીશું આપણે આપણા ફેમિલી જોડે તો આનાથી સંબંધો પણ એકદમ મજબૂત બને અને બધું જે દૂર હોય આમ વાતો અને બધું આમ બધુ જ થઈ શકે.
હા, એ તો છે અને આપણે પરંપરાગત રમતો પણ આપણે ફરી શરૂ કરી શકાય હું તો એવું માનું
જેમ કે સતોડિયુ, ખોખો અને ગીલીડંડા જેવી વાત કરો છો ને તમે
હા, એજ આ રમતોથી તો આમ શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે અમે તો હજી પણ કોક વાર વેકેશનમાં બધા ભેગા થઈને આ બધી ગેમ્સ રમતા હોઈએ છે
ખુબ સરસ ને અને એક બીજી એક વાત છે કે પહેલાના લોકો છે ને આમ તહેવારો આમ સામૂહિક રીતે ઉજવતા હતા
હા, બિલકુલ હવે તો આપડે જોઈએ જ છે ઉજવાય ઉજવે છે ખરા બરાબર પણ આમ લોકો ફોટા લેવા સોશિયલ મીડિયા પર મૂકવામાં જ વ્યસ્ત થઈ જાય કે ક્યારે અમે એમ તૈયાર થઈએ ને ફોટા મૂકીએ સોશિયલ મીડિયા ને બધાને એમ બતાવીયેએ કોઈ આમ તહેવાર જેવું લાગે નહી ખાલી ફોટા પાડવા માટે બધા આમ સેલિબ્રેટ કરતા હોય એવું લાગે છે
બિલકુલ સાચી વાત અને તહેવારનો તો આમ કેહેવાય ને કે મૂળ ઉદ્દેશ્યો સાથે જ આમ સમય પસાર કરો ને આમ સાથે એક સાથે એકબીજાના સાથે એ જ આમ એનો ઉદ્દેશ્ય છે તહેવારોનો તો
બિલકુલ, બિલકુલ, સાચી વાત છે, આપડે ટેકનોલોજી જે છે એ, યાદ જગારીઓ સેવ કરી શકે બરાબર આપડી પણ આમ અનુભવની જગ્યા તો થોડી લઈ શકે છે
હા, એ પણ છે વાત તો સાચી છે કે એ તો ના જ લઈ શકે અને આ વિષય પર આમ જાગૃતિ હોવી જ જોઈએ બધાને
હા, એજ ને બાળકોને આપણે ડિજિટલ ડિસિપ્લિન પણ શીખવવું જોઈએ કે બહુ મોબાઈલ યુઝ ના કરવો જોઈએ એનાથી આ નુકસાન થાય છે, અને બધું એમને શીખવાડવું
તો તમે મને વધારે આમ ડિજિટલિસ્પ્લે ડિસિપ્લનનું આમ થોડું સમજાવશો
હા, વધારે આપણે જોવા જઈએ તો આમ સમયની મર્યાદા છે પછી ઓનલાઈન સુરક્ષા અને ઓફલાઈન જીવનને આમ મહત્વ આપવું એ બધું આપડે એવી બાબતો શીખ
બિલકુલ સાચી વાત ના બહુ ઉપયોગી વાત તમે કહી મને.
હા એ અને જોઈએ તો વૃદ્ધો હોય એમની પાસેથી પણ આપણે પરંપરાની માહિતી રેકોર્ડ કરીને ડિજિટલ અરચીવ પણ બનાવી શકીએ છે.
વાહ અરે આ તો આ રીતે તો પરંપરા બંને સાથે ચાલી શકાય ને.
બિલકુલ. એકને છોડીને બીજાને પકડવું જરૂરી નથી.
અને સંતુલન તો આમ સફળતાની આમ ચાવી છે ને.
હા એજ તો આપણી ઓળખ પરંપરાથી જ બને છે અને પ્રગતિ ટેકનોલોજીથી.
અને જોવા જઈએ તો બંનેનો આમ આમ કેહેવાય ને સંતુલન આપણું આમ ભવિષ્ય મજબૂત બનાવશે.
હા હું પણ આવું જ કંઈક માનું છું હા.
હા તો આપડે છે ને હું આમ જોવા જઉં તો આથી જ આજથી જ આપડે ઓછું કરી દે સ્ક્રીન ટાઈમ અને થોડુંક વધારે આમ કુટુંબ સાથે સમય પસાર કરે તો એ બહ આપણા માટે સારું કેહેવાય.
હા હા આ તો ખુબ સારો નિર્ણય રહેશે આપડા બધા માટે કે કેહેવાય છે ને કે આ બધું આપડણે કરીએ તો નાના પગલા મોટા પરિવર્તન લાવે છે તો આપડા બધા એ કરવું જોઈએ આજથી આ.
બિલકુલ સાચી વાત છે. અને તમે શું માનો છો કે આવનારી પેઢી આપણી બધી પરંપરાને યાદ રાખશે.
તો કેટલાક લોકો કહે છે કે પરંપરા જૂની થઈ ગઈ છે બરાબર અને હવે તેની જરૂર નથી
હા બિલકુલ હું આ આ વાત છે ને તમારી સાથે આમ સહમત છું કે પરંપરા એટલે આમ માત્ર રીતે રિવાજ નથી પણ આમ જીવનની આમ સમજણ છે.
હા એજ ને પરંપરા તો લોકો વચ્ચે પ્રેમ મને એકતા પણ વધારે છે.
બિલકુલ અને પહેલાના તો પાડોશીઓ વચ્ચે આમ ઘણો આમ સંબંધ હતો ને.
હા આજે તો કેટલાક લોકો પોતાના પડોશીનું નામ પણ નથી જાણતા કારણ કે કોઈ ને કોઈ સાથે આમ લેવા દેવા જ નથી. નથી હોતું.
એટલે તો કેહેવાય છે કે આ ડિજિટલ યુગની આ કેટલીક આામ મોટી અસર આમ દેખાય છે બધા પર.
સામાજિક જે સંબંધો મજબૂત કરવા શું કરી શકાય?
જો આપણેે આમ મજબૂત કરવા હોય તો આપણે દર મહિને છે ને એક સામૂહિક આ મળવાનું આમ ગોઠવવું જોઈએ.
બિલકુલ બિલકુલ જેમાં આપણે બધા ઉંમરના લોકો સાથે મળીને બેસીએ.
હા અને જેમ કે આમ વૃદ્ધો પોતાના અનુભવ બી શેર કરી શકે એવું જ આપણેે બધું મળવાનું કરવું જોઈએ.
હા એ તો છે અને બાળકો પણ આપણે નવી નવી વસ્તુઓ વૃદ્ધો પાસેથી અને વડીલો પાસેથી શીખી શકે.
અને આ યુવાનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ બધું ઓર્ગનાઈઝ કરી શકે ને આપડા
હા એજ તો આ ટેકનોલોજીથી તો આમ લોકોને જોડે પણ સરળ મતલબ લાવવું બન્યું છે આપણે ટેકનોલોજીનો યુઝ કરીને સારા કામ પણ કરી શકીએ છીએ હા.
પણ વાસ્તવિકમાં તો આમ સંબંધો પણ એટલા જ જરૂરી છે આમાં.
હા હું તો જોયું મેં તો કે ઘણા લોકો તો છે ને ભોજન કરતા કરતા પણ મોબાઈલ વાપરે છે. અમારા ઘરમાં તો છે ને આ આદત છે જ નહી. તમારે છે?
ના અમારા ઘરમાં પણ આમ નથી જ કે આમ સાથે બેઠા હોય ને તો મોબાઈલને સાઈડ પર જ મૂકીને એક સાથે જ જમવાનું બધા એ એક ટાઈમ તો એક ટાઈમ એવું છે. અને આદત અને આ જોવા જઈ તો આદાતા ધીમે ધીમે તો બધાને બદલવી જ જોઈએ.
હા એ તો છે કુટુંબ સાથે તેનું ભોજન મોબાઈલ ફ્રી જ હોવું જોઈએ.
હા એટલે તો કેવાય છે કે આ નિયમ સૌથી આમ સરસ છે શ્રેષ્ઠ અને સરસ છે.
હા અને આપડ પાછું રવિવારે રજા હોય ને ત્યારે ફેમિલી ડે પણ રાખી શકાય છે ખબર એટલે જ મજા આવે.
હા અને આપડે એ દિવસ એવું હોય તો સોશિયલ મીડિયાથી થોડું દૂર રહેવાનું. જેથી કરીને આપણેે ફેમિલીને આ ખોદ દિવસ આપી શકીયે
એજ ને એના બદલે આપણે ફેમિલી સાથે રમત રમાઈયે પછી વાત કરાયે ફરવા જઈ શકાયે કેટલું બધું કરી શકાય
અને મોબાઈલ થી આપણેે દૂર રયે તો આમ કેવાય ને કે મગજ બી સારું રહે અને સ્વાસ્થ્ય
હા એ તો છે હં પરંપરા માણસને આમ જડ સાથે જોડીને જ રાખે છે
અને ટેકનોલોજી તેને દુનિયાની સાથે જોડે છે ને
બિલકુલ એટલે જ તો બંનેનું સંતુલન જ સાચો માર્ગ છે.
હું પણ એ જ માનું છું હં
તી કરીએ પણ પોતાની ઓળખ ના ભૂલીએ બરાબર હું તો એવું માનવું છું
બિલકુલ સાચી વાત છે કે આપણે પ્રગતિ કરવી જ જોઈએ આપણા જીવનમાં થવી જ જોઈએ પણ એની સાથે આપણે પાછળનું ભૂલાય ને કે આ લોકો કોણ અતા ને આ લોકાએ આપણી સી મદદ કરેલી આપડે યાદ તો રાખવા જ જોઈએ બધાને કાન કે છે ને એ પોતાની સંસ્કૃતિ અને આપડી આમ અસલી તાકાત છે
હમ બઉ સરસ વાત કઈ તમે
હા એજ
તો લોકોને એટલો બધો ઘમંડ આવી ગયો છે કે બે પૈસા આયા નથી કે આમ ઘમંડ દેખાડતા નથી કે જાણે અમે જ છે
બિલકુલ સાચી વાત છે કે લોકો પાસે પૈસા આવે છે ને પછી એ બીજા બધાને ભૂલી જાય છે
હા પણ એવું કરવું ના જોઈએ આપડે આ પડો ગયેલો સમય પણ ભૂલવો ના જોઈએ કે આપડે ક્યાંથી ક્યાં પહોંચ્યા છે હું તો એટલું માનું
બિલકુલ સાચી વાત છે કે આમ જુના લોકોન તો ભૂલવા જ ના જોઈએ જેને આપડી ખરાબ પરિસ્થિતિમાં મદદ કરી હોય ને એવા લોકોન તો ભૂલવા જ ના જોઈએ.
હા અમુક લોકો તો વર્ષોના જે સંબંધો હોય જે આમ એમના સુખ દુઃખ બધામાં ઊભા હોય તો પણ એ લોકો ને ભૂલી જાય બોલો હમ સારું ચલો મારે બાર જવાનું છે તો આપડે ફરી કોલ કરીશું મને બઉ મજા આઈ ગઈ આજે
ક્કસ આપડે ફરીથી વાત કરીશું આ ટોપિક પર બઊ મજા આવી ગઈ તમારી જોડે વાત
હા ચાલો બાય